હાલો.
શું કરે?
કઈ ની, બેસી રેલી, તું શું કરે?
હમ, કપડાં લાયવી છે, ઢગલો આવે, એને ગડી કરવાની.
એ ત કરવા જ પડે ને, રોજનું જ કામ આપડું પછી.
એ જ તો, ઘરે આવે એટલે ઢગલો રે જ.
તેજ ને.
હ.
મે તો બેસી રેલી, એમ જ કન
હમ, હ. શું બનાવા? જયમી કે ઘરે આવીને.
ની જયમી ચા પીધી ખાલી.
હમ.
ચા ને નાસ્તો, હ‌.
શું કરે? નાસા
વેફર ખાધી.
એ જ ખાવાનું ને, આપડે તો.
હા, બારનું જ ખાવાનું કેની બીજું ત હું.
યાર, અમે તો એટલું બધું કેટલા દિવસ જમવાનુ જ ખાયા કરતા, જશપલા. કેરી હશે, પેલા. પરમિશન લાવવાની જાય ને, તો કઈ ને કઈ મળે, ચાલ ખાવા જઈએ.
મેવો કે મેવો કેડી વસ્તી બહુ દિવસ થય ગયા, કાલે તો વોમિટ. ઠ અને એ દોઠા દૂધુ એટલે ના જે પરતાો
કેમ શું ખાધુ હતુ?
એ કાલે પેલું સેવપુરી ખાઈ આવેલા.
હા.
પછી સાંજે પાછું, ભાઈ સમોસા લાવેલા તે ખાધા. અને પપ્પા લસણ ચેવડો લાવેલો હતો, તે ઘરે તે બધુ ખાધુ જવું કે નહી. એટલે એમ વોમિટ થવા ન તો થાવા લાગ્યું એમ.
અચ્છા. એટલે બધું ખાધું હો, એટલે પેટમાં જેરયું નહિ હોય, એટલે
ઘણું થઈ જાય ને, એક દિવસમાં.
એજ તો, થોડા ચાર જાણે રૂપિયા તો એવા, બાપા ના પૈસા હોય તેમ, બાપા ના જ વાપરે કા કમાવા જાય તે,
તે જ બેટા ઈપીસી લખવાનું તે પેલા શ્રુતિને પેજ શ્રુતિ પર મંગાવ્યા.
હાજ મન ક આગતીજ
તે તો પાછુ મારા મા નેટ, નેટવર્ક નહી પકડે તે એને એ મને કોલ કરે પણ, ઉંચકાય ઉંચ ઉંચકે તો સાંભળાય ની મળે.
હમ, એક અહીંયા જા, પ્રસિક સુ રીતે ત્યાં જું આપે સ્કૂલ માં , ના સાત વીક સુધી તો આપણે સ્કૂલમાં જઈશું.
હા સાત વિક,
જે તમે આજે પ્રોજેક્ટ બ
આ પછી આપણને કા શનિવાર ને એમ પાછો બોલાવાનો સર એમ કે, એક શનિવારે પેલો સં, સંસ્કૃત વાળો,
હા હા એટલે,
તે પ્રદર્શનવાળું સર રાખવાના કે નહીં એટલે,
હમ, તે પણ હવે પેલા લોકો, પ્રવેશ ઉત્સવ કરવાના છે ને,
હા, પણ એ આપડે સાત વીક માટે કેટલું કામ કરવા પડે લાગે એવું આ
બહુ જ કાલે અમે ગયેલા હતા ને સર્વ શિક્ષણ અભિયાન માં, તો એક અમારા સર મળ્યા હતા અમારી સ્કૂલ ના,
હા,
તે એમ કહેતા હતા ને એટલે એના બાજુમાં બીજા સર પણ બેઠા હતા. જગ્યા ઘરે એ કે તમારે એ પેટઇન્ટસ્ટઉ પૈસા આપશે ને તમને, એલા સાર મળલે એંગ તમને એંગ નીચવી કાઢે એ લોકો પણ એ, પૈસા ની ક્યાં વાતો કરો છો તમે એમ કે,
કોઈ કેજ ને જો બધી ઇન્ટર્નશીપ કરાવે હે આપણે, જે પેલા વાયરમેન વાળા હોય એ લોકો એપ્રેન્ટિસ કરે હે એ લોકોને બી અગિયાર હજાર સેલરી આપે.
હા જ ગવર્મેન્ટ તરફથી તો કેટ ચાર હજાર કે એવા કંઈક તો આપે,
તો પછી આપણને ઇન્ટર્નશીપ માં આપે તો ચાલે જ કે નહી હું જો આપડે બી બે મહિના કરી જ આપીએ. કે ઇન્ટર્નશીપ આપળે એ લોકોને થોડીક સેલેરી, સેલેરી છે એવું કંઈ નહી પણ થોડું ઘણું આપણને આપડા હારુ આપે,
સાહે પણ જે વાપરાતા પણ ચાલે,
એ તો છે આપણેે બી કામ જ કરી આપીએ કેને એ લોકોને આટલા દિવસનું,
હા તો બધા મજૂરી છે આપણે કરીએ છીએ.
એજ સાતવીકમાં લાગે એવુ આપણને કે જર્નલ નું વધારે આમ રોજ ને રોજ કરતા,
હા તોસ થશે પણ એ લોકો કેતા વિજા કે અ તમે બી કમ્પ્લીટ કરો અમુક લોકો કંઈ કમ્પ્લીટ નહીં હોય ને એ એ જે લોકો તો માર્ક્સ આપી દે.
હા એ એટલે જ, સર એમ કે કે તમે આવે એટલે તમારી જર્નલ એકદમ કમ્પ્લીટ હોવી જોઈએ એમ કે, પણ આપડા ગયા વખત વાળા હતા એ લોકો એ ભી કાઇ એકલી આવીને એકદમ કમ્પ્લીટ જ થોડું થોડું થોડું લખુ. પણ બાકીતો રાખેલું જ કે ની.
હા અરે હું ને શ્રુતી ગયેલા ને સર માર્કસ લાગતા રહેમાં. તો અમુકના ઇન્જેક્શન કઈ ઠેકાણા નહી મલયા.
હા એ લોકો અડધું અડધું લખે હા હાજ તો એવું કરે. પછી સર આપણને એ લોકો કે કે. અ જલ તમે આવે એટલે એકદમ કમ્પ્લીટ જોઈએ એમ
હમ એ બધું એ લોકોને કહેવાનું છે.
તેજ ને આપણને ઉતાવળ પણ એ એટલી બધી ઉતાવળ હાના માટે કરાવે એમ
હમ આપડે પણ જીવ છે ને હેને.
તેજ તો.
એમાં શું કેવાય એલા સર. ગયા તા એમ પણ આપડે બધું કર્યું હતું. મૂકી દેવુ મૂકી દેવુ કરી નૈ મારે તો માઇક્રો પેલું બાકી જ હતું.
હા મારે તો પેલું જે ઈપીસી. એ હા મારા બી બાકી જ હતા ઓબ્ઝર્વેશન મેમ લોકો પાહે કરાવે જો હોય તો જનરલ આપડી તો કોલેજ માં જ ને
હો.
આપડે કા ઓબઝર્વેશન મે ભી સાઈન નહી કરાવેલા.
એક ઓબ્ઝર્વેશન માં સાઈન નઈ કરાવાની હોય તો.
હા મારી બી બે ત્રણ માં જ કરેલી ખાલી પછી તો મેં જો આપણે એસ્પીમાં ગયેલા કે હી તે ખાલી કરાવેલી બીજી તો પછી નય કરાવેલી
હમ
બાકી જ.
હમ.
તે હવે ઇન્ટનશીપ નું કામ કરવાનું ને પછી હુઈ પીસી થ્રી ઇ આઈ પિ સી નું થ થી નો બાકી છે તે પણ હું આઈસીટી વાળું તે કરવાનું મેં તો એમ કરી ખરી કે હું પ્રોજેક્ટને છોડીને ફિલ્ડવર્ક લખવાનું ચાલુ કરી નાખું એમ
હ મજ કાય એમને બતા
હ આજે મેં સર પાહે ગેલી કેની પેલું પ્રશ્નાવલી બતાવા હારું.
તો સર મને એમ કે કે આવતા વર્ષથી આવું બધું ફિલ્ડવર્કને એવું નીકળી જવાનું છે એમ કે
ઓ.
હા નવો સીલેબસ આવાનો કે ની એ એટલે એમ કે કે ફિલ્ડવર્ક વાળું બધું નીકળી જવાનું એમ કે આવું કઈ મળે નહી એમ
હમ શાંતિ એલો પણે.
તે તો હારું ને. એક એક આખું લખવાનું ઓછું થ જગ્યા જગ્યા બીજું કઈ લાવશે પણ
હા લાવશે એ છોડે કેો ત એ લોકો
સિલેબસ તો ભારે થવાના એમ કે પછી
પણ આ સિલેબસ કેવા ને.
અમાર તો પેલું છ થી આઠમાં અત્યાર છઠ્ઠા ધોરણની મેથ્સની બુક આ આખી ચેન્જ આખી ચેન્જિંગી
હા તે મારા ફ્રેન્ડ સાથે મે આજે જ વાત કરી કે અત્યાર થી તૈયાર કર દેજો ને. તો મેં એને કીધું તું કયું વાંચે છે એમ કે મેં તો છે તે જ વાચુ છુ. મેં સિલેબસ તો ચેન્જ થઈ ગયો છે.
હા છઠ્ઠાની બુક મેથ્સ ની આખી જ ચેન્જ છે એમ કે બધી પ્રવૃતિ આધારિત આ ખો સિલેબસ એ લોકો એ કરેલો એમ કે પ્રવૃત્તિ આધારિત.
દરિયા કિનારે
મે કે ટેરેસ પર નેટવર્ક ઘરમાં નહી આવે તો ટેરેસ પર બેહી રહેલી એમ શાંતિથી મસ્ત
હા શાંતિ તો ખરી પણ એનું શુ કે અવાજ આવે કે તું દરિયા કને આગળ દરિયો નથી.
હા પણ હા તો પણ પેલું જ કે ને મારા અગાડી દરિયાનો જ પવન આવે કે નહી મારી ઘરની અગાડી દરિયો જ છે બીજું કાંઈ મળે નહી.
નજીક છે એને
હા એકદમ જ નજીક એક કિલોમીટર બી થતું અહે.
એનો પ્લાનિંગ
ન જ ઓય હા આપડે પ્લાનિંગ કરેલ છે જહા જ પડહે ને, દીવાળીમાં કોઈ હા સાચું જાવાનું જ આપડે. પાર્ટી કરહું પછી
પણ મેં તો હું કહું? કે આપણેે અત્યારે અત્યારે મળતા છે ને તો આપડે બધું થયા કરતું છે, પછી આપણે તો બાય ચાન્સ બીએડ પછી આપણેે જોબ
એ એ જ પછી તો એ, પછી તો ભૂલી જ જવાનું.
હા
પછી તો આ ભૂલી જ જવાનું. હા પછી તો ભૂલી જ જવાનું, પેલી વાત થઈ છે ને એક બે થી છૂટા પડે ને પછી મળવાનું વધારે પડતું મુશ્કેલ જ
મુશ્કેલ જ
એજ જે આપણને સે ને ભણતા ભણતામાં મલીએ ને તે જ ખરા.
એ જ એનું આગળલું
હા, તે જ તો છે.
આ બે દિવસ થી વરસાદ નહી પણ અને છાંટા છાંટા પડવા માંડ્યા વરસાદ હવે
આવફા વેંત ચાલુ થઈ ગઈ?
હ અત્યારે અલા જો ની મેં બેસી રહેેલી ઉપર તો જો ની ટેરેસ પર પડવા લાઈગો વરસાદ. છાંટા છાંટા હા ને અત્યારે જરાક જરાક વાદળ છે એટલે પડહે જ એ તો એટલો તો
એ જ વાદળ ઘરમાં પડી જશે.
હા એટલો થોડાકમાં પડી જશે. તારું તો પ્રોજેક્ટ અડધો કમ્પ્લીટ કે આખો લખાઈ ગયો ખરો?
અરે હજુ તો એક્ટિવિટી અમારે આવે નહીં. એ મેમ તો સારું છુટું કહેતાય ની મળે મેં તો થિયરીને બધું લખાવી ગયેલું છે પણ જે ઓલ્ડ પ્રોજેક્ટ ને એવુ જોયુ હતું ને ઇટ્રોડકશન ને પ્રો મોડીલક્ઝરી ને બધું લખેલુ છે.
અમને તો લખવા ના પાયડી એ બધું
ત હવે અમે એ જુના પેપરમાં લખ્યું છે. પણ આવા મેમ કહેતા હતા છે ને એટલે પછી એમ લખવાની ખબર ની પડે
હા અમને તે બધું પ્રોજેક્ટ એટલે શું? પ્રોજેક્ટ ના પ્રકાર એ બધું લખવાની ના પાયડી
હા તો તમારો ચૅગિંગમા જ છે ચૅગિંગ પણ અમને સેને જરાક પ્રિન્ટ કઢાવી દેવાય ને પછી હું ખાલી બેસી ને કલર કરી કરું
એજ કરવા પડે મારે બી પી સી નું મારે આપવાની છે પેલું ડિઝાઇન કરવા માટે
હા ડિઝાઇન જે બી સી કરી નાઇખે
મારે તો બાકી જ છે મારી બાકી જ છે ની આવાની કાલે
નહી હું તો આઈશ પણ કાલે છેલ્લો દિવસ છે ને કોલેજનો આપડે
હા હા પછી ઇન્ટર્નશીપમાં કે ની એટલે હમ
ક્યાં મોરવાનું થશે સુધી લોકો સાથે જોને શ્રુતિ લોકો સાથે મળવાનું થાશે ની કેમ
તે જ શ્રુતી લોકોનામા જે પ્રિન્સિપલ છે તે તો અમારે અહીંયા પેલા પ્રાથમિકના સર હતા પ્રિન્સિપાલ મને ઓળખે મે એને કીધું કે જે કે વિશા ને ઓળખે કે કેમ મરું નામ લેહે એટલે ઓળખી જાહે મે કીધું ભગલ ને વિસાને ઓળખે કેમ કે છે ને એટલે ઓળખી જાહે મેં કીધું
હા
મને ખબર ની એ લોકો આજે હરીશ તંદેલ એમ બોલ્યા કરે કે ની ત્યારે મે કી તું કે એ તો અમારા સર હતા એમ કરીને
એટલે એમનુ ટ્રાન્સફર અહિંયા થયેલુ હશે.
હા એ હા કઈક પ્રોબ્લેમ થયેલોમાંથી એવું થયેલું ટ્રાન્સફર થઈ ગયેલું સરનું
હા
એ લોકો ને કઈ પ્રોબ્લેમ હશે ટીમમાંથી થઇ ગયેલુ એવું
હા
એટલે
હા તે મને આજે શ્રુતિ હાબે આવતા હતા ને તને મને કેતી હતી મને આવું
હા તે મેં એને કીધું કે જેને ખાલી મે પણ એવું મને ખબર હતે પેલા તો આપડે પેલા થી વાત કરીને મે કીધું કે થઈ જાતે તમારે ડાયરેક્ટ મેં કીધું
હા આજ તમે બધું ગાયત્રીમેમ ને કીધું તાલુકામાં આવું હતું થયેલું હતું આમ છે તેમ છે તે પાછી એમ કેઈ કે એ તો એ લોકો એ તો આપડે આપડે આપડી ઘરે કોઈ આપડે કઈ સંસ્થા ચલાવતા હોય આપડા પર વિશ્વાસ નથી આપડે તો પ્રોટોકોલ ફોલો કરવું જ પડે ને સ્વાભાવિક છે હમ